તો કેમ છો?
હું, એકદમ મજામાં. ઘણા સમય થઈ ગયો, તે આજે કોલ કર્યો.
અને એમ થીયુ કે, કેમ? હેલો.
હેલો, તું કેમ છે?
હા, હું મજામાં છું. તું કેમ છે? આજે સવારે હું તને જ યાદ કરતી હતી.
હું પણ યાર મજામાં છું. અને તને ખબર છે? કાલે અમારી કોલેજમાં છે ને, ડોક્ટર બાબા સાહેબ આંબેડર. ના જીવન પર એક મોટો સેમિનાર છે. અને મારે તેના પર હે ને, સ્પીચ આપવાની છે. પણ હું થોડી હે ને, મૂઝણમાં છું કે, કંઈ વાતો ખાસ ઉમેરવી. તેમના વિશે કેટલી મહત્વની વાતો. યાદ કરવી, તને કંઈ ખબર છે? તું થોડીક મને મદદ કર ને.
અરે હા, ચોક્કસ. અરે વાહ. આ તો ખુબ જ સરસ વિષય છે, બાબા સાહેબ નું જીવન એટલું પ્રેરણાદાયક છે. તે તારી સ્પીચમાં બહુ સરસ બનશે. સૌથી પહેલા તો તેમના સંઘર્ષ ની વાત કરી શકે છે. જેમ કે ચૌદ એપ્રિલ ઓગણીસો એકાણું ના રોજ તેનો જન્મ ભીમરાવ આંબેડકરે બાળપણ થી જ જ્ઞાતિવાદ અને અસ્પૃશ્યતા નો ભારે સામનો. કર્યો હતો, શાળામાં તેમને બીજા બાળકો સાથે બેસવા દેવામાં ન હોતા. નહોતા આવતા, અને પીવાનું પાણી પણ કોઈ ઉપરથી નાખે, ત્યારે જ મળતું. એટલે આ બધી સમસ્યા છે ને, ડોક્ટર બાબા સાહેબે. પેલે થી આ બધી સમસ્યા જોયેલી છે, તો આ પણ તું એમાં સામે. મીલ કરી શકે છે.
હા. તે સાચું કીધું. મેં પણ આવું વાંચ્યું હતું, આટલા બધા અપમાન છતાં તેઓ ક્યારે હાર્યા નથી, શિક્ષણ તેમને પોતાનું હથિયાર બનાવ્યું, ખરું ને, આ વાત તો સાચે જ છે ને.
બિલકુલ સાચી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની સ્કોલરશીપ. તેઓ એ મેળવી, અને તેઓ છે ને, અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી. ટ અને લંડન ની સ્કૂલ ઓફ, ઈકોનોમિક્સ માં તેઓ ભણ્યા હતા. તેમની પાસે કાયદા અને અર્થશાસ્ત્રની સર્વોચ્ચ ડિગ્રીઓ હતી. એટલે જ તેઓ છે ને, આપડા ભારતના બંધારણના ઘરવડિયા બનયા. ઘડવ ઘડભૈયા બન્યા હતા.
હા, તે સાચું કીધું કે એક એવો માણસ કે જેને સમાજે નકાર્યો. પણ તેણે જ આખા દેશને ચલાવવાનો કાયદો એટલે કે આપણું બંધારણ લખ્યું. દેશના પેલા કાયદા મંત્રી પણ તેઓ જ હતા. તને ખબર જ હશે ને?
હા તેઓ આઝાદ ભારત ના પ્રથમ કાયદા મંત્રી હતા. બંધારણમાં તેમને દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યા, સમાનતા સ્વતંત્રતા અને બંધુત્વ. એવા તેમના મૂળ વિચારો હતા, ખાસ કરીને મહિલાઓના અધિકાર માટે તેમણે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું હતું. જેથી સ્ત્રીઓને મિલકતમાં અને સમાજમાં. અ સમાન હો મળે તે માટે પણ એને ઘણા પ્રયત્નો કરેલા છે.
અરે વાહ. મને તો આ મહિલા વાળો મુદ્દા વિશે આટલી ઊંડી ખબર જ નતી. સારું કઈ રીતે આજે મને આ માહિતી આપી તો. હું આ પોઈન્ટ પણ હું મારી સ્પીચમાં ચોક્કસ રીતે ઉમેરીશ. તે પે અને હા, તે પેલી વળી મહાડ સત્યાગ્રહ ની ઘટના વિશે સાંભળ્યું હે?
હા. તે ઘટના છે ને ઓગણીસોને સત્યાવીસ માં થઈ હતી તે દલિતોને જાહેર તળાવ માંથી પાણી પીવાનો અધિકાર નહતો. એટલે બાબા સાહેબે ત્યાં જઈને પાણી પીધું અને સાબિત કર્યું કે પાણી પર બધાનો સરખો હક છે. તેમણે એક સૂત્ર પણ આપ્યું હતું જે આજે પણ એટલું જ પ્રચલિત છે. શિક્ષિત બનો. સંગઠિત બનો અને સંઘર્ષ કરો, બાબા સાહેબ ના તને ખબર છે કે પેલા દલિતો ઉપર ઘણા બધા અત્યાચાર થતા હતા. એટલે જા બાબા સાહેબે હને પગલું ઉઠાવ્યું હતું.
હા સાચું કીધું તે આ તો અદભુત સૂત્ર છે. અ અને છેલ્લે ઓગણીસો છપનમાં પણ તેમણે બૌદ્ધ ધર્મના આન અગ્નિકાર કર્યો હતો એ તો તને ખબર જ હશે ને?
હા કારણ કે તેઓ માનતા હતા કે જે ધર્મ માણસને માણસ ના ગણે. ત્યાં એવું કરતા સમાનતા આપતા બૌદ્ધ ધર્મને અપનાવવો સારો છે. કેમ કે એક કારણ એ પણ હતું કે આ ધર્મ આ પેલા ના લોકો હતા કે જે હેને બાબા સાહેબ ના દલિત હોવાને કારણે હને આ લોકો, અછૂત અછૂત રવા રાખતા હતા એટલે બૌદ્ધ ધર્મો તો એવું હતું, કે હે બધાને સમાન ગણવા કોઈ પણ ધર્મ નો હોય બધાને. સમાન અધિકાર મળે, અને બધાને સમા સમાન ગણવામાં આવે. એટલે તેને હે ને અજોડ યોગદાન બદલ ઓગણીસો નેવમાં તેમને મરણો તારા અ ભારત રત્ન એવોર્ડ ન એવોર્ડ થી તેને સન્માનિત કરવામાં આવ્યા હતા
હા એ તો તે બહ સારી વાત કરી પણ હું તો શું કહું કે તેમનું હેને શરૂઆત નું જીવન અને ખાસ કરીને હે ને શિક્ષણ નું પણ હું એમાં અ સામેલ કરું કે તેમે હેને કોલંબિયા યુનિવર્સિટી અમેરિકા માંથી નર્થશાસ્ત્ર ના અ કર્યું હતું અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી ઉચ્ચો અભ્યાસ કર્યો હતો ને કાયદા નો પણ અભ્યાસ કર્યો હતો આ કેવું રહેશે આ પણ હું તેમાં સામેલ કરી દઉં અને સાથે સાથે એમના જે સામાજિક કાર્ય હ ને કે જીવનભર જાતિભેદ અને અસ્પૃશતા સામે લડતા હતા અને મનુસ્મૃતિ દહન જેવા આંદોલન નો સમર્થન કર્યો દલિતોને અધિકાર માટે ચળવળ કરી હતી અને સમાન અધિકારોને શિક્ષણ માટે પણ આગ્રહ કરતા હતા આ પણ હું સામેલ કરી દઈશ
હા એ પણ તું સામે કરી કરી દેજે અને હેને એ બાબા સાહેબે હેને જાતિવાદ નો વિરોધ પણ કર્યો હતો કેમ કેને તેમની વિચારધારાનું મુખ્ય કેન્દ્ર હિન્દુ સમાજમાં વ્યાપ્ત જ્ઞાતિવાદ અને અસ્પૃશ્ય અયા અસ્પૃશ્યતાનેને નાબૂદ કરવાનું હતું તેમનું માનવું હતું કે એને જાતિ પ્રથા માત્ર શ્રમ નું વિભાજન નથી પણ તે શ્રમિકોનું અ અમાનય વિભાજન છે જ્યાં સુધી સમાજમાંથી ઉચ્ચ અને નીચના ભેદ બ નહીં ભૂસાાય ને ત્યાં સુધી સાચી આઝાદી અધૂરી છે એટલે એને એ માટે પણ એને ઘણા બધા પ્રયત્ન કરેલા છે બાબા સાહેબ આંબેડકરે એ
હા તે તો આવાજ ચોક્કસ હું આવાજ પણ એમાં એડ કરી દઈશ અને હું હે ને તેમનું શરૂઆત નું જીવન પણ અ તેમાં એડ કરી દઈશ જેથી હેને મારે વધુ સ્પીચ થઈ જાય ને બોલવા પણ મળે પણ હું છે ને એવું કરીશ કે એક વખત છે ને તારી સાથે મારી તૈયારી કરેલી સ્પીચ પણ શેર કરીશ બરાબર
હા તે પણ સાચું છે ને તો આ એક પોઈન્ટ પણ એમાં આ ઉમેર જે શિક્ષણ અને આત્મ સન્માન જે બાબા જાય બાબા સાહેબ એ છે ને બહુ જ બહુજન સમાજ અને વંચ વંચિતોને જાગૃત કરવા માટે એક પ્રખ્યાત સૂત્ર એમાં પણ આપયું હતું એ આપડણે સૂત્ર પણ એમાં એડ કરી દેસું કેમ જેમ કે શિક્ષિત બનો અને સંગઠિત બનો અને સંઘર્ષ કરો એને પણ સંઘર્ષ સંઘર્ષ કર્યો હતો એટલે તો તેમનું માનવ હતું કે શિક્ષણ એ ગુલાબી ની જંજીરો તોડવાનું સૌથી મોટું હતું છે શિક્ષણ વ્યક્તિ માં આત્મ સન્માન જગાડે છે અને તેને પોતાના હકો માટે લડતા પણ શીખડાવે છે પછી સ્ત્રી સશક્તિકરણનું પણ તું એમાં ઉમેરી દે છે જો તને ન ખબર હોય તો તું મને કે એમાં હું તને સ્લોગન કઉ.
હા તો તું બોલને.
એનુંસસસ અઅઅ સ્ત્રીઓ નો અધિકાર નું બહુ મોટા હિમાયતી બાબા સાહેબ હતા ને? એટલે એને એક અઅઅ સૂત્ર આપેલું હતું કે હું કો હું કોઈ પણ સમાજની પ્રગતિ નું મૂલ્યાંકન તે સમાજની મહિલાઓ એ મેળવેલી પ્રગતિ. તીનાં આધારે કરું છું. એટલે જ તેમણે હેને હિન્દુ કોડ બિલ અઅઅ દ્વારા હે ને મહિલાઓને મિલકત તના અધિકારો. છૂટાછેડા નો હક અને દત્તક લેવાનો અધિકાર આપવા માટે કાયદા મંત્રી અ પદેથી રાજીનામું પણ આપી દીધું હતું. તો ફેક્ટરીઓમાં કામ કરતી મહિલાઓ માટે હે ને પ્ર . તે રજાઆ ત્યારેએએ નહોતી. એટલે ત્યારથી જ એની ઈઈ શરૂઆત એને કરાવી હતી બાબા સાહેબ આંબેડકરે.
અરે વાહ. આ તો મને આટલી બધી ખબર નથી. પણ તને ઓલી વાત તો ખબર જ હશે ને કે તેમને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો કે ચૌદ ઓ સપ્ટેમ્બર ઓગણીસો છપ્પન ના રોજ તેમને નાગાપુરમાં લાખો અનુપાયો સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને તેમણે હિન્દુ જાતિ વ્યવસ્થાનો અસ્વીકાર કરી સમાનતા અને કરુણતા નો માર્ગ પસંદ કર્યો હતો.
હા. એ વાત તો હા એ તો મને ખબર જ છે. અને બી હેને લોકશાહી પણ છે, કે તેઓ ક્રાંતિ કે હિંસાના માર્ગે પરિવર્તન લાવવાના વિરોધી હતા. તેઓ માનતા હતા કે સામાજિક બદલાવવવ છે ને એ કાયદા અને બંધારણીય માર્ગો દ્વારા જ આવવો... જોઈએ. દેશના દરેક નાગરિકને એક એક મૂલ્ય અધિકાર આપીએને તો તેમને દેશના રાજકીય સમાનતા સ્થાપી શકાય. એટલે તેના માટે પણ અસ્પૃશ્યતા નોઓઓ બ બંધારણમાં આર્ટિકલ સત્તર માં હેને તેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અરે આ વાતની તો મને એટલી પૂરતી માહિતી ન હતી, પણ સારું કર્યું તે મને આ વાતની પણે આટલી બધી માહિતી આપી તો હું પણ આ ચોક્કસ તે જે મને કીધું ને એ પણ એમાં ઍ એડ કરી દઈશ. અને.... તું કાલે ફ્રી હા ને તો મારા ઘરે આવજે આપડે હે ને સાથે મળીને.... હું તારી સાથે આ ટોપિક પર ચર્ચા કરું જેથી મારી ભૂલ હોય તેથી સુધારી પણ શકે.
હા એટલે હેને આપડે ટૂંકમાં જ લખી નાખશું કે બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા એટલે દરેક શોષિત, વંચિત અને મહિલાને ન્યાય તેમજ... સમાનતા પૂર્વક જીવવાનો અધિકાર આપવો આપ અપાવવો હતો બરોબર ને એનો મુખ ય ઉદેશ્ય . એટલે આપડે કરીને આપડે.... એ... લખી નાખશું. અને આપડે એની વિચારધારા હે ને એક દીવાદાંડી સમાન છે. બસ આ એક તું એક યાદ રાખજે કદાચ હું કાલ..... ભૂલી જાવ તો
હા ઠીક છે. સારું તો થેન્ક યુ સો મચ. તે મને બહુ સરસ રીતે આખો વિષય સમજાવી દીધો. હવે મારી એકદમ મસ્ત તૈયાર થઈ જશે. સારું ચાલ તો પછી મળ્યું.
હા આવજો બાય.